હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
રાધે, રાધે.
રાધે, રાધ
ઓ કેમ છો?
હું મજામાં. તમે કેમ છો?
જી મજામાં ઓર ઘરમે સબ કેમ છો?
બધાએ મજામાં છે. આ તમે ઘર માં કેવા છો બધા એ.
સબ સરસ છે.
ઓકે તો આજે આપણે કયા ટોપિક પર અહ ચર્ચા કરવાના?
અહ પોલ્યુશન છે.
હા બહુ જ સારો ટોપિક છે.
મને એમ લાગે છે, કે પ્રદુષણ જે વિષય છે, તેમાં મેં શાળાથી શીખેલો છે, એટલે મને બહુ જ સારી રીતે ફાવશે.
હવે શું થયું છે, કે અહ પેહલા શાળામાં ના શીખાવ આ કારણ કે એટલું પ્રદૂષણ એ ગંભીર વિષય નહોતો પેલા ફક્ત કોલેજમાં આવતો તો. પણ હવે તો શાળા થીજ શીખવાનું ચાલુ કરે છે. કારણ કે એક ગંભીર વિષય બની ગયો છે અને પ્રદૂષણ ત્રણ પ્રકારના હોય છે. જલ પ્રદૂષણ વાયુ પ્રદુષણ અને અહ હવાનું પ્રદુષણ તો ત્રણેય એક ગંભીર જ મુદ્દો છે, અને જલ પ્રદુષણમાં શું થાય છે, કે લોકો પ્લાસ્ટિક હોય ફૂલ હોય તે બધું પાણીમાં પધરાવી દેશે તો તેના કારણે પાણી પૂરું ફૂલ થઈ જશે ગચોગચ. કે લોકો પુરા ગામના લોકો કોઈવાર તહેવાર આવે જેવી રીતે ગણેશચતુર્થી કે બધું પૂજાનું સામાન બધું નાખી દે પાણીમાં અને એના કારણે તે ડિસ્પોઝ ના થાય તે બધું જળમાં મિક્સના થાય તો તેના કારણે તે પ્રદુષણ બની જાય છે, પાણી પીવા લાયક નથી રહેતું. અને પાણી ઉલટું પરિણામ ઉલટું પરિણામ થશે કે પાણી પીવાના લાયક ના રહે કે વાપરવાના લાયક ના રહે
સરસત છે, સરસ, સરસ પોલ્યુશન એટલે પ્રદૂષણ જે આજના સમયની સૌથી મોસ્ત મોટી સમસ્યાઓથી એક છે, આ માત્ર એક દેશની નહીં પણ આખી દુનિયાની સમસ્યા છે. બાલોકો છે
એકદમ બરોબર છે.
પોલ્યુશનના મુખ્ય પ્રકાર છે હવાના પ્રદૂષણ પાણીના પ્રદુષણ, જમીનનું પ્રદુષણ, આવાજનું પ્રદુષણ.
બરોબર મારા પ્રમાણે હ હવા અને અવાજ અને પૃથ્વી ત્રણેય પ્રદૂષણ પણ એટલા જ ગંભીર છે.
જી જી સરસ.
હા.
શું થાય છે કે ધ્વનિ પ્રદુષણ એવી રીતે થાય છે કે વાર તહેવારે લોકો. અ એક લિમિટ કોઈ પણ એનો એક વોલ્યુમ ના એ હોય લિમિટ તો તેના કરતા વધારે જોર જોરથી. અવાજ વગાડે તો તેના કારણે ગીતો વગાડે તો તેના કારણે ધ્વનિ પ્રદુષણ થાય છે. અને લોકો જે હોસ્પિટલ્સ હોય તે તેવા રોડ પર જોર જોર માં હોર્ન્સ વગાડે તો તે પણ ધ્વનિ પ્રદૂષણ નું એક કારણ છે કે
ખુબ સરસ છે આ માત્ર એક દેશની નઇ પણ આખી દુનિયાની સમસ્યા છે. પોલ્યુશન ના મુખ્ય પ્રકાર છે હવાનું પ્રદુષણ, પાણીનું પ્રદુષણ, જમીનનું પ્રદુષણ. અવાજનું પ્રદુષણ અને ફેક્ટરી માથી નીકળતો ધૂ માળો વહાણો માથી નીકળતો ધૂમડો પ્લાસ્ટિકનું વધુ ઉપયોગ કેમિકલ નું વધુ ઉપયોગ અને ગેમ તે કચરો ફેકવાથી પ્રદુષણ વધે છે આ કે હવા અશુદ્ધ થઈ જાય નદીઓ અને તલાવોનું પાણી પ્રદુષિત થાય છે અને જમીનની ગુણવત્તા પણ ઓછી થાય જ છે.
બરોબર. ગુણવત્તા એટલી ઘટી ગઈ છે તેના કારણે કે તે પ્રદૂષણ એક અ બોજ ગંભીર વિષય બની ગયો છે.
અને શું થાય છે કે અ તેને ટાળવું હોય તો તેના માટે એક અ સતર્કતા હોવી જોઈએ કે જેવી રીતે હવે લોકો એ એટલું ખ્યાલ રાખવું જોઈએ કે હા આપડે આ અહિયાં જ નાખીએ જે કચરો છે. પ્લાસ્ટિક ના પ્લાસ્ટિક ના ડબ્બામાં જ નાખીએ. એવી રીતે કે પ્લાસ્ટિકની થેલીઓ પ્લાસ્ટિકની ખાલી બો તલો આપણે પાણીમાં ના નાખીએ જળાશયમાં ના નાખીએ તો કેટલું જળાશય ચોખ ખુ રહે છે અને ચોખાઈ રહેશે તો પ્રદુષણ ઓટોમેટિક ટળી જશે. તો ચોખાઈ માટે એક સતર્કતા હોવી જ બહુ જ જરૂરી છે. અને. શું થાય કે તેના માટે જુદા જુદા તે કોય ઇવન્ટ્સ થાય છે. અને ઘણા પ્રોગ્રામ્સ થાય છે કે જેમાં કહે છે એ લોકોને કે તમે. કેવી રીતે પ્રદુષણને ટાળી શકો અને
પતા હે પ્રદૂષણને મુખ્ય કને પકાર પ્રકાર છે હા એણે આ હવાનું પ્રદુષણ પાણીનું પ્રદુષણ. જમીન અથવા માટીનું પ્રદુષણ અવાજનું પ્રદુષણ વધુ અથવા અનાવશ્યક લાઈટ થી થાતુ પ્રદુષણ ગરમ પાણી અથવા ગરમીને કારણ થતું પ્રદૂષણ અ ન્યુ ક્લિયર અથવા રેડિયો એક્ટિવ પદાર્થોથી પ્રદૂષણ એ એ ધુમડો વાહનો અને અહ ફેક્ટરી થી હવા ગંદી થાય છે. અ કચરો કેમિકલ અને ગંદુ પાની નદી તલાવે અને સમુદ્રમે જવાથી પાની પ્રદુષિત થાય છે. પ્લાસ્ટિક કચરો અને કેમિકલ થી જમીન ગંદી અને બીન ઉપયોગ થી બણે છે.
એતો જ આતો છે જ આ મને ખબર છે. આ બધું ઈ શું છે? કે ફેક્ટરીઓ બોહુ વધી ગઈ ઇન્ડસ્ટ્રી વધી ગિયા અને તે લોકો તો નાખે જ છે એટલે હ જેટલી ગંદગી હોય ફેક્ટરીની તે બધી જળાશયોમાં નાખે તેના કારણે એટલું બધું પ્રદુષણ વધી ગયું છે જળાશય નુ.
બરોબર છે.
અહ એંશી ટકા જે જળાશયો છે તે કોઈ પીવાના લાયક નથી રહ્યા. અને
શું કેય?
કેવું છે કે પહેલા એવું હતું કે ગામડામાં એટલી સતર્કતા નો હતી. અ લોકો અ ભણેલ ગણેલ નો હોતા તેના કારણે તે લોકોને કઈ અંદાજ ન હોતો એવું પણ છે. તો તેના કારણે તે લોકો પૂજાનો સામાન નદી તળાવમાં નાખી દેતા. અને હવે જો સાચ
લાઉડ સ્પુકર અને મશીન ના મોટા અવાજ થી થતું પ્રદુષણ છે.
હા એ પણ છે અને મને એમ લાગે છે કે તે પવન અને અવાજ છે તેને પણ અ લોકો જો સતર્કતાથી જોવે કે હા આપણે અહિયા ઓછો અવાજ કરવો જોઈએ. થોડી ધીમી ગાડી ચલાવી અને થોડું ધીરજ રાખું તો તે કારણે તે લોકો ને હોર્ન નો ઉપયોગ ના કરવો પડે.
પ્રદૂષણ ના કારણે ઘણી બિમા ઘણી ગંભીર બીમારી થાય શકે છે જેમે કે અસ્થમા એલર્જી સાસની તકલીફ હાર્ટ ડિઝિઝ અને સ્કીનની બીમારી ઓ પ્રાણીઓ પક્ષીઓ અને સમુદ્રી જીવો પણ પ્રદુષણ થી ઘણી અસર માં આવે છે ક્લામેટ ચેન્જ ગ્લોબલ વાર્મિંગ વરસદની અનિય મત રીત વધતી ગરમી અને કુદરતી આફતો પણ પ્રદુષણ સાથે જોડયેલી છે પોલ્યુશન ઓછો કરાવે મા કે આપડે વધુ માં વધુ વ્રર્કશો લગાવી જાયે. પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જાય કચરો અલગ અલગ કરીને રિસાયકીલ કરવો જોઈએ પાણી આલે બીજળી નો બગદ બંધ કરવ્યો જઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ સાયકલ અથવા વોકિંગ નો પ્રોત્સાહન આપવું જોઈ. ફેક્ટરી અને ઇન્ડસ્ટ્રી ન એ પણ પોલ્યુશન કંટ્રોલ ના નિયમોનું પાલન કરયુ જોઈ.
બરોબર છે આ બધું શું હતું તુ કે પહેલા આ બધાય એટલા નિયમ અ હોતા જ તા અને હવે શું છે કે લોકો ને કહેવું પડે છે પહેલા લોકો પદયાત્રા જ કરતા અને સાઇકલ જ ચલાવતા તો તેના કારણે નવું નવું એટલું બધું તંત્ર જ્ઞાન આગળ ન વધ્યું તુ કે ગાડી ઓ આવે અને તેનો ધુમાડો નીકળે તો તેના કારણે વાયુ પ્રદુષણ ખુબ વધે એવું કંઈ નતું પણ હવે શું છે કે દરેક ને પાસે ગાડી છે તો તેના કારણે વધવાનું જ અને કેટલો પબ્લિક ટ્રાન્સપોર્ટ તે બધાનો ઉપયોગ કરીએ તો તેનાથી થોડો બહુ ફરક પડી શકે એવું માર માનવું છ
અને જો પદયાત્રા કરીએ કા હ એટલે નજીક નજીક ચાલીને જવું કા સાયકલ પર જાવું તે તો બહુ જ મોટો ફરક લાવશે
અને એ તો સાચી વાત છે
અ પ્રકૃતિ આપની સૌથી મોટી સંપતિ છે તને રક્ષા કરવી દરેક નાગરિકની ફરજ છે જો દરેક વ્યક્તિ નાની નાની સારી આદતો અપનાવો તો પોલ્યુશન ઘણો ઓછો હે શકે છે અને આપણે સ્વચ્છ હરિયાલુ અને સ્વસ્થ ભવિષ્ય બનાવી શકીએ
હા એ તો છે જ ખાસ તો ભવિષ્ય માટે તો તે એક બહૂત સારું ઈ છે કે આપણે શું કરી શકીએ કે સ્વસ્થ ભવિષ્ય માટે સતર્કતા અને દરેક વ્ય એને કેટલું આપણને બની શકે આપણે ધ્યાન રાખે થોડું ખ્યાલ રાખે કે હા કોઈ હ ક્યાંય ક્યાંય પણ ફેંકીના દેય. જેવી રીતે કે પ્લાસ્ટિક ની પોલિથીન કે બોટલ એવું કંઈ ફેંકી ના દે. ક્યાંય પણ પણ એવી જગ્યા ફેંકે કે એક બીન બનાવેલો હોય તેનો આ
જે આપણુ આપણું આસપાસનું વાતાવરણ સાફ રાખવું પવત ખૂબ જરૂરી છે. જો દરેક વ્યક્તિ પોતાની જવાબદેઈ સમજીન પોલ્યુશન ઓછું કરવા પર્યત્ન કરે તો આપણે સાફ સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ બનાવી શકીએ. એ ચલે અ રાધે રાધે.
રાધે રાધે.